જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો
તમે કેમ છો
અમે તો મજામાં છું શું કરે છો તમે અત્યારે
બસ હમણાં નવરા પડ્યા બોલો બોલો
હ એના ઉરા પરર્યા
હમ એટલે આંટા વાંટા મારતા હતામ ખાધું પીધું લોકો કો તો આટા મારી હ.
હા ગરમી માં થાય આડા મારોું
શું ગરમી તો અવેર રહેવાની જ
હા અ આરમ મારા તારે જોડે કામ હતું આજે બોલા કે ચલો વાત કરું તારે જોડે તારે ત્યા વીસી ચાલે છે કોઈ
ચાલે છે એમ તમારે લેવાનું.
હવે નામ જડવાનું છે મારે તો ક્યારે ચાલુ છે, ક્યારે ચાલુ છે.
પેલી તારીખે થઇ જાશે. નવી
ક્યારે
હમ મેમ્બર તો જોવો અત્યારે જોઈએ તો બાર મેમ્બર છે.
તો કેટલા મહિનાની થાય છે, હજાર થાય છે, બે હજાર ની રાના જાની
તોણ
હમ
તો મારા નામ લખ ફાયદો ના એ કઈ
હા લખાયેલું તમે તમારું લખાવો તમારા મેમ્બર માં. લખાવો કેટલા ને લખાવો લખાવ તો કોઈ વાંધો નહીં
મારા તો છે, તો દસ બાર થાય જાય પોસાશે
હ હ પોસાશે જ બધું પોસાય.
બસ આ તો જેટલા મેમ્બર થાય. બઢતી જાય કમબડે ઓ
હમ બોલો બોલો બ
હમ તો કની તારીખ નું નીકાળે છે, બીસી
પહેલી તારીખ થી નવી ચાલુ થાય છે, એટલે ચૌદ પંદર તારીખ કાઢશે આ લોકો અઠવાડિયા કાઈ હમ ચૌ
ઓ મારા બે નામ લખાય નું
હમણાં તો તમે દસ બાર કેતા હતા.
હા દસ બારા બારા તો દસ બાર બાર તો ચોવીસ થાય ના
હા હા થાય થાય
તો ચોવીસ કારે
હું
એતના લાંબા ના ખાચે કોઈ
તું કરી લેવા આવ શું જેને ક હોય તો કરે લાંબુ થાય તો થાય વાંધો એ મળ
અત્યારે મેને મારે પડોશમાં નાખી હતી પંદર મેમ્બર થાય છે તો અત્યારે ખતમ થાય છે
એવું છે બરાબર
હવે ચાલુ ના કરે તો હવે મને ખબર પડી કે તારે જોડે કરવા હ તો સારું રે.
હો હો કરાયેલો કરાયેલો કઈ જ ટેન્શન નહી આપડ તો
તો મારા નામ જડાવ્યું ન એતે
હ પહેલી તારીખ થી ચાલુ થાય છે હમણાં સવારમાં નામ જોડાય તો હ મેસેજ કરી દઈશ ગ્રુપમાં
તો મારે હા મારો નામની ગ્રુપમાં એડ કરવાઈ દો.
હા હા વાંધો કરાવ દો કરાઈ દો બીજું બસ મજામાં શું લીધું તમારી બીબી એ
મારી બેબી એ તો ખબર નહ બારમાં કરીને આ થાય છે બીબી એ કરવું છે કમ્પ્યુટર કરું છે અમે તો ખબર નથી પડતી શું કરે છે.
હમ. હવે આજકાલનું આજ રહી ગયું છે ચ પેલું સોશિયલ મીડિયાને બધું કેટલું આવી ગયું છે બહાર
દીકરા પર થાય છે જે અમે ગમે તો તાય કરે.
પણ આમાં મહિનાની એન્ડિંગ સુધીમાં તો કરાવ દેવું પડશે ને એડમિશન ને બધું?
ફોમ ભર્યા છે. સો શું ચાલે છે મેરટ એ મેરિટ પડે છે. એક મેરિડમાં ન આયો બીજી મેરિડ મે ના આજે ત્રીજી મેરિ બાકી છે.
એ તો આવી જાય તો વાંધો ના આવે આપણને પણ મેરિટ વાળામાં ના જ જવાય ડાયરેક્ટ એડમિશન વાળામાં જવાય.
બરેક મળતો નઇ ને આમ. ડાયરેક્ મળે? તો નહી.
મળે જ ને, કેમ ના મળે? મળે.
પટ સેન્ટીસ કમ છે ને.
ગવર્મેન્ટમાં ક્યાં જાઓ છો.? પ્રાાઈવેટમાં જતા રહો, કઈ વાંધો જ નહી મદદ કરે
ત્યારે ફીસ કેટની છે? વેર વાળેસ?
ફીસ તો રેવાની, ઠીક છે. તો આજ ની તો કાલ રેવાની જેનું શું? એનું કંઈ કરી જ ના શકાય આપડે.
હા! તો બીજા ભી ટુશન ના ફીસ ના થાય?
હ એટલે કોલેજ માં કોણ ટ્યુશન કરે.?
જે મે પઢાઈ મે મન લગતો નહી, તો એના તો ટ્યુશન કરવી પડશે ને
તો યુટ્યુબ હોય ને, એમાં વિડીયોને બધું હોય, ઓનલાઈન જોઈ લેવાનું એમાં ટેન્શન શું?
ચલો તો, તમે બતાવો કોઈ કોલીજવ તો ખબર પડે, અમે તો કંઈ જાણકાર લેતા નહી
આવો તમે ઘરે એટલે જઈએ. પછી કોલેજ નું કરવાનું તમારે બીબી લેવાનું શું છે તમને એ તો પૂછો પેલા? તમાર બેબી વિચારે છે શું શું કરું? જે શું નહી કરવું.
તમારી અઅ દીકરી જોડે કાલે તમારે બાત કરવાઉ તો તમે પૂછી લો તમે શું માં રસ છે?
સારું!
હમે તો ખબર પડતી નથી અમેવ તો ભાઈ! હમે ઈતના પઢા લિખા છે નહી તો અમે ખબર પડતી. નહી અમે તો બોલો આપને બેનપડીને જોડે ખબર પડી કાઢી લે. જે તે ગમતો હો તે કરી લે.
સાચી વાત છે. પણ એ બેન પણીઓ પછી હારા રસ્તે લઈ જાય કે, ખોટા રસ્તે કોને ખબર હવે.
આ તો આપણા ઉપર થાય છે ને, હારા રસ્તે પડે છે, કે ખોટા રસ્તે પડે છે. એમે તો બુધી હોવે. છે ના નહીતો.
હમમ
આટલી બોડી તો હા, આટલી બોડી તો બધા મે થાય છે ને?
હમમ
હ પછી? જમી લીધું તમે?
ખાધું તમે
અમે તો બાલ હતા.
અમે એ જ બનાયા હતા.
રાત્રે તો હાલ્કા ફુલ ખાય લો.
ફૂડ ખાઈ લેવાનું વાંધો નઈ તોધારને ખાઈ લેવાનું.
ગરમી
હમ
રસોડામાં જાતે પસીનો પસીના થાય છે, તો દાલ ભાત જલ્દી બની જાય તો દાલ ભાત બનાવી લીજા ખાઈ લીધા પછી ઊંઘવા જાાવ સી તો ખબર આ ધ્યાન આવ્યો કે તારે જોડે બાત કરી લો થોડા કામ હતું તો બાતે કરું તારે જોડે
બરાબર
તમે કરાયા
ના હ ડિસ્ટર્બ હવે ઊંઘે જ બાર એક વાગતા.
બધાને
એ નવા વાઈફાઈ ઘરે હોય તો આખો ને હ વાઈફાઈ હોય ઘરે તો કોણ બધા મોબાઈલ વાપર જ ને કેમ ના વાપરો નેટ વાપરો ફ્રી નું નેટ આવતું હોય.
હમ ફ્રી ફ્રી મેને નેટ આવતું હોય. ચાલતું હોવે તો ગમે ના તો બાર કોઈ..
હમ્મ
ગમીમાં તો એ અત્યારે તો વરસાદ ન કોઈ ખબર નથી. ત્યાં ક્યારે પડશે વરસાદ.
ઈ જે નમળા વચ્ચે પડ્યો એમાં બફારો કેટલો થઇ ગયો બાપા.
આ તો આ વરસાદ હોય હતી, આ તો પેલે આવે હતી બારત. બ બરા મીના મીના બરસા બન થાયના. અત્યારે તો એક દિન આય ત પછી બીસ દિવસ ના આવે તો પછી કસી ગરમી પડે તો
હમ સાચી વાત છે, નઇ.
હમ. હ શું ચાલે? તારી બે બી શું કરે છે?
હા દીદી જો, બી સી એ લીધું છે.
હમ એ લીધુ.
હા એના ત્રેપન આયા છે.
હા માર ભેદનાયા છે..
સરસ.
પાસ થઈ ગઈને આપણા બસ પાસ થઈ ગઈને ટેન્શન ફ્રી.. એટી કેટી તો નહી આય ને
ના રે કે મને
પાર લાગી ગયો તો બહાર મારી લીધી.
હમ એ જ ને
પછી
બોલ બીજા શું ચાલે
હા સારું
ધંધોવન સારું
હોવ મસ્ત મસ્ત ચાલે તમારે કો અલા તમારા પંજાબીમાં પેલું તાબા પિતલ ને બધું મળ શું હશે ને
ના અહિયાં કા મળે છે
પંજાબ માં મને ના
તો ફીર પછી
એટલે માને લાવાનું હતું
ગુજરાત નો કલ્ચર આપે છે ને તો ત્યાં બીચમાં વચે ક્યાં આવી ગયો
અરે પેલું તાબા પિત્તલ ની વાત કરું તે તો મળે છે ને તમારા પંજાબમાં
તો બધું મળે છે એમાં તો તાબા પિત્તા ન બંધાર છે એમાં તો
એટલે જ બધું લાવવાનું છે વિચાર છે લઈ આઈ આપડે એમ કઈ પછી આમ ખરીદીએ શું શું મળે આમ તો એવું બધું ત્યાં હલો
તો બહ ટ્રેન છે કાનસાના પતલ ના
બરાબર કઈ કઈ નઈ હાલો કાલે કરું તમારી જોડે વાત બઉ બહુ રાત થઈ ગઈ છે
હા ચલો ચાલો ચાલો
સુઈ જઈએ હવે જય શ્રી કૃષ્ણ હમ